હલો. હલો. હલો.
હલો.
અવાજ આવે છે?
હા આવે છે.
હા, હા. બોલ શું કરે છે?
હલો.
હલો.
હા હવે આવે છ.
હા આવે છે. સારું, સારું.
હમ્મ. હમ્મ બોલ, બોલ.
હા હા બસ આ હબળે આપડે હ કોલ કટ થઈ ગયો એટલે મેં કીધું લાઈ કરીશુ. પણ લાગતો નતો
હ, હા, બરાબર બરાબર ઓ એ કઈ ગ ન નેટવર્ક ઇસ્યુ થયા હશે છે ને એટલે
હા એમાં બહુ થાય છે
હા એજ ને
હમ, હમ
બોલ બલ
બસ, હા, હા
શું હમણાં શું વાત કરતા તા આપડે
જમ
હા, હા
જ્યારે પણ વરસાદ પડે ને પેલું એ ત્યાંનો ફોટો આવેજ
હા ના પણ અમારે ઘર બાજુ પાણી ની આવતું
સારું કેવાય નયતો દર વર્ષે ફોટો અને વિ વિડિયો આવેને તો એમાં કોકગાડી તો પાણીમાં તરતી હોય
હ અ ત્યાં સુધી ત્યાં આગળ ઢાળ છે એટલે કેવું ત્યાં આગળ પાણી ભરાઈ જાય બાકી આમ અંદર હા સાઈડમાં હા અ હા અ ગટર ની આ લાઈન છે સાઈડમાં એટલે કેવું એ ગટર એમ બી ઉભરાઈ જ જાય છે જયારે બી ચોમાસું કેવું કશું હોય ને એટલે, એટલે ત્યાં પાણી અંદર જવાને બદલે પાણી બાર આવે છે હા
અને પેલી સાઈડ ભરાય છે પેલું આ વોચ છે અને ઘડિયાળ છેને એ સાઈડ ભરાય એ સાઈડ ભરાય
ના ત્યાં નય ભરાતું ત્યાં આગળ ઢાળ છે એટલે પાણી બધું આમ મેઈન રોડ પરથી નીકળી જાય છે.
હા હા, સારું સાંભળ મારે ફોન આવે છે હું કરું તને હા ચાલ હા હા, બાય બાય હા.